કેમ છ બસ અમે મજામાં. તમે કેમ છો
બસ જલસા અ આજે આપણે ઓનલાઈન વિશે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરવાની છે અને એનાથી આપણને શું ફાયદા થઈ રહ્યા છે અને શું ગેરફાયદા થઈ રહ્યા છે એના વિશે છે આજકાલની ફાસ્ટ લાઈફમાં ઓનલાઈન શોપિંગ એટલું જોર આગળ વધ્યું છે કે ન પૂછવાથી કોઈની પાસે શોપિંગ કરવા જવાનો ટાઈમ નથી બધા જ લેડીઝ જેસ છોકરાઓ બધા જોબ ફરતા થઈ ગયા છે એટલે કોઈ પણ વસ્તુની જરૂર હોય આજે તમારા ઘરમાં બર્થડે છે એનિવર્સરી છે કઈ પણ હોય ફંક્શન તો તમારે કોઈને પણ કઈ ગિફ્ટ આપ્યું હોય તો તમે ઓનલાઈન શોપિંગ કરી પેમેન્ટ કરી ઘેર બેઠા તમારે આવી જ તમે પહોંચો એ પેલા વસ્તુ તમને મળી જાય છે આ એક મોટો તમને ફાય બેનિફિટ મળે છે
બરોબર છે અને એમ જોવા જઈએ તો પહેલાના સમયમાં ઓનલાઈન શોપિંગ નહોતું તો આપણે ખુદ બહાર જઈને વસ્તુ લેવા જવું પડ્યું હતું અને હવે આ નવી ટેકનોલોજી નીકળી છે કે તમેમું કહેપો તો એવી છે કે દસ જ મી માં કોઈ બી વસ્તુ મળી જશે તમને ગ્રોસરીથી લઈને બધી લિંકડ એપ્ છે ઝેપો છે બિગ બાસ્કેટ છે ઘણી બધી એપ્ છે અને તમારે કઈ બી ફ્રૂટ શાકભાજી ગ્રોસરી કઈ બી જોઈતી હોય તો તમને દસ મિનિટની અંદર તમારે ઘરે પહોંચાડી દેશે એટલે કોઈને કશે બહાર જવાની જરૂર નથી પડતી અને તરત થઈ જાય છે અને કઈ ક મજૂરી કરવી નથી પડતી
ઘણા લોકો એવું માને છે કે ઓનલાઈન આપણે શોપિંગ કરીએ તો આપણે જોયા કર્યા વગર વસ્તુ લાઈએ ફોટામાં જોઈએ પણ આમ રિયલમાં અને ફોટામાં અલગ લાગે છે પણ જયારે જોઈએ ત્યારે ઘણા લોકો એવું માને છે કે ઓનલાઈન શોપિંગમાં આપણને ખ્યાલ નથી આવતો કે વસ્તુ અલગ આવે છે પણ એવું કશું નથી ઘણી વખત બની જાય એવું રેર ક્રેસમાં પણ સારી જ આવતી હોય છે વસ્તુ બધી અને ફ્રૂટ્સ છે આ છે વેજીિટેબલ એ પણ સારી ક્વોલિટી ના આવતા હોય છે એવું નથી હોતું કે બગડેલા આવે છે પ્લસ તમે દસ જ મિનિટમાં ડિલિવરી થઈ જાય છે કોઈક ના ગમતી વસ્તુ પણ તમે એક્સચેન્જ બી કરી શકો છો અને એનો પણ તમને ફાયદો મળે છે અને એના પૈસા પણ તમારે રિટર્ન થઈ જતા હોય છે જયારે પહેલાના જમાનામાં ન ત્યારે લોકો જતા ત ટાઈમ પણ બગડતું તો એ વાત સાચી છે પણ જેમ ટેકનોલોજી આગળ વધે છે તેમ તેમ નવા નવા બધા આવે છે અને એનો ફાયદો પણ લોકો ઉઠાવતા હોય છે
અને હું બીજી વાત કરું કે બીજી બધી ઘણી એપો છે ઓનલાઈન શોપિંગ માટે ફ્લિપકાર્ટ છે મિશો છે ત્યાં તમને બધું ઇલેક્ટ્રિક સાધનોથી લઈને બધું મળી રહેશે તમારે ટીવી મોબાઈલ મંગાવું છે સ્કૂટર બાઈક કંઈ બી મંગાવવું હોય તો ઓનલાઈન તમે એનું શોપિંગ કરી શકો છો પછી કોઈ બી જાતનાં કપડાં બધા નાના છોકરાઓથી લઈને મોટા સુધીના બધાના કપડાં મળી રહે છે અને તમારા ઘરે કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન આવે છે એટલે તમારે પહેલાં પેમેન્ટ બી કરવી કરવું નથી પડતું અને એ ઘરે આપી જાય પછી તમે પેમેન્ટ કરવાનું હોય છે એટલે તમારા સાથે છેતરપિંડી બી ના થઈ શકે એટલે આમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગના ઘણા બધા ફાયદા જોવા મળે છે
ઘણી કંપનીઓ હોય છે જે ફ્રોડ હોય છે તો કોઈક વાર આપણી પાસે નુકસાન પણ થઈ જાય છે કે આપડે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય છે વસ્તુ આવે પણ વસ્તુ સારી નથી હોતી એમાં રિપ્લેસમેન્ટ નથી ું રિટન નથી હોતું એટલે અમુક વસ્તુમાં અમુક ફ્રોડ કંપની બી હોય છે પણ કોઈક જ વાર એવું બનતું હોય છે એટલે તમે ઓનલાઈન શોપિંગ સારી રીતે કરી શકો ઇલેક્ટ્રિક વસ્તુ આ હતી તમે અહીંયા બજારમાં પણ જઈને પૂછીને પછી ઓનલાઈન શોપિંગ પ્રાઇસ પણ તમે જોઈ શકો છો એ પ્રાઇસમાં પણ ખસ્સો ફેર જોવા મળે છે એટલે લોકો ઓનલાઈન શોપિંગ વધારે પસંદ કરે છે અને એમાં ઘેર બેઠા તમારે મજૂરી પણ આપવી નથી પડતી ત્યાંથી દુકાનથી લાવને આપવી પડે પડે મજૂરીના પણ પૈસા તમારે આપવા નથી પડતા પ્લસ શાંતિથી એ લોકો ઘેર બેઠા તમારે ઘરે વસ્તુ પહોંચાડી દે છે એટલે આ સારી સુવિધા હોવાથી લોકો ઓનલાઈન વધારે પસંદ કરે છે અને સારી સારી ફ્લપકાર્ટ છે મિસો છે એમે ો છે એ બધી મોટી મોટી કંપનીઓ છે એટલે એમાં વસ્તુ પણ સારી રાખે છે અને સારી પણ ચાલે છે
અને બીજી હું એક ઓનલાઈન શોપિંગ ન ફાયદો કહીશ કે આપણેે કોઈ બી કપડાં કે કોઈ બી વસ્તુ મંગાવીએ છેીએ તો એ ડેમેજ થયેલી આવે તો એને આપણે રિપ્લેસ બી કરી શકીએ છે એના બદલે એક્સચેન્જ ઓફર ન બી ઓપ્શન હોય જેનાથી નવી વસ્તુ બદલીને આપી દેશે અને બીજું એક ઓપ્શન હોય છે કે તમારે કોઈ બી કપડાં મુકાયા તમારે ઓવર સાઇઝ આવી કે ફાટે લાગે તો એની જગ્યાએ તમે તમારી સાઈઝ ના કે રિટર્ન બી કરી શકો છો તમને ના ગમે તો એ તમે રિટર્ન કરો તો તમારે પૂરા પૈસા પાછા આઈ જાયશે અને તમારે આ પૈસા બી કપાતા નથી એટલે તમારે કપડા લાવવા હોય અને ઓવર સાઇઝ કઈ બી ડેમેજ આવે તો રિટર્ન કરીને તમે પૂરા પૂરા પૈસા પાછા લઈ શકો અચછા
ઘરમાંથી પણ તમે કોઈક પણ એક વ્યક્તિની વસ્તુ મંગાવો છો વસ્તુ ઘરે આવે છે પેમેન્ટ થઈ ગયું છે અને એ વસ્તુ એને ગમતી નથી કાં તો રિપ્લેસ કરવી નથી અને ઘરમાં બીજા કોઈને સેટ થાય એું હોય તો તમે એ પણ કરી શકો છો કે એ રિપ્લેસ કરીને એના બદલે બીજા ઘરની કોઈ પણ વ્યક્તિની સેટિંગ ની એની કઈ પણ વસ્તુ લાવી હોય પેન્ટ છે શૂઝ છે ચલો એ શૂઝ લાવયા કે એમાં નંબર ના માપને બરોબર લાગતા હતા પણ થોડોક ફિટ પડે છે કે ખુલ્લા પડે છે તો એ પાછા આપીને બીજી કોઈ વસ્તુ કે બીજી કઈ પણ લાઈ શકે છે ને કરી શકે છે એટલે એક જ વસ્તુ માંથી અને એ પણ તમને ઘેર બેઠા લઈ પણ જાય છે રિટર્ન અને ઘરે બેઠા આપી પણ જાય છે આ સુવિધા લોકો લોકોને ખૂબ જ અનુકૂળ આવે છે અને આ જોબ કરતા લોકો માટે તો બહુ જ સારી વસ્તુ છે કે લોકો ઘેર બેઠા આ જસ્ટ બેબી બોર્ન થયા હોય એના પણ કેટલી વસ્તુ તમે આ ઘરે બેઠા મળી શકે છે નાના નાના કપડાં છે શૂઝ કશે છોકરાઓને લઈને તમારે શોપિંગ કરવા જવાની જરૂર નથી પડતી અને ઘેર બેઠા મળી જાય છે ના ગમે તો તમે રિપ્લેસ પણ કરી શકો છો અને સારી છે આ સુવિધા
અને હું ઓનલાઈન શોપિંગના ગેરફાયદા જણાવીશ તો ગેરફાયદામાં તમે પહેલા કીધું કે અમુક જે કંપનીઓ છે ઘણા સાથે ફ્રોડ બી થાય છે એટલે જે કંપનીઓનું નામ તમે સાંભળેલું નથી એટલે ત્યાંથી શોપિંગ ના જ કરવી જોઈએ અને એવી જે ફ્રોડ કંપી કંપની હોય છે એમાં તમારે પહેલાં પેમેન્ટ કરવાનું હોય છે એમાં કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન હોતું નથી એટલે તમે પહેલાં પેમેન્ટ કરી દેશો તો એ પછી વસ્તુ આવતી નથી કેટલાય દિવસો સુધીના તમારા પૈસા કપાઈ જાય છે ને આવા ઘણા બધા જોડે ફોડ થયેલા છે બીજું એક હું ગેરફાયદો કહીશ કે બીજો એક ગેરફાયદો ઓનલાઈન શોપિંગનો એ છે તમે જે કીધું ગ્લિંકીટ છે ઝેપ્ટો છે બિગ બાસ્કેટ છે આ બધામાં દસ મિનિટમાં તમને વસ્તુ પહોચ પચાડી દે છે તો એ દસ મિનિટમાં જે ડિલિવરી બોય હોય છે એ કેટલી ઝડપથી આવતો હોય છે આપણા ત્યાં એટલે એવી રીતે વ્હકલ ચલાવે કે પોતાના અને બીજાના જીવને બી જોખમમાં મકતા હોય છે એટલે હમણાં હાલ માં જ સરકારે દસ મિનિટ ન ઓપ્શન હટાવ દીધું છે અને તેના બદલે થોડા ટાઈમમાં આવશે એવું કરી દીધું છે
સાચી વાત છે આ બહુ જ જરૂરી વસ્તુ છે દસ મિનિટ કોઈને ઓનલાઈન શોપિંગ ન મતલબ એવું નથી કે તમને વસ્તુ તમે સિલેક્ટ કરી પૈસા આપે ભલે કેશ ઓન ડિલિવરી આપો છો કે બેંક ડિટેલ્સ ભરો છો પણ એવું જરૂરી નથી કે દસ કે પંદર મિનિટમાં પહોંચાડવું તમે એજ દિવસ પૂરતું કરી શકો છો કારણ કે ઘરે બેઠા તમે જો અહિયાયા પ માર્કેટમાં બજારમાં લેવા જશો તો તમારે સડે સિવાય તમે જોબ કરતા હો તો તમને ટાઈમ નથી મળતોતો ટાઈમ કાઢીને જાઓ ત્યારે અમુક દુકાનમાં ફરી નથી શકતા કે ટાઈમિંગ આપ આપી પણ નથી શકતા અને ઓનલાઈન છે તો તમે એક દિવસ દોઢ દિવસમાં પણ તમે વસ્તુ મળી જાય એ જરૂરી છે તો એ મળી જાય છે પણ એવું જરૂરી નથી કે અગિયાર મિનિટ દસ મિનિટ પંદર મિનિટમાં વસ્તુ પહોંચાડી દેવી એટલી સ્પીડમાં કરવાનું પણ જરૂર એ એના બદલે તમને પણ નુકસાન થાય છે તમારા બીજાને પણ નુકસાન થાય છે અને કેશ ઓન ડિલિવરી વધારે પ્રિફર કરીએ છે કારણ કે અમુક બેન્ક ડિટેલ્સ આપણે જોડે માંગે છેએ આધાર કાર્ડ નંબરના તો એ આપણે આપી દઈએ છીએ પણ એ જરૂરી નથી કે વું જોઈએ આપને સામે વાળા વ્યક્તિ નો આપણે વિશ્વાસ નથી આપણે રૂબરૂ મળ્યા નથી એટલે એ કઈ રીતે યુઝ કરે છે એ કંપની નો વિશ્વાસ કરી શકીએ કે નહી આપડી બધી વિગતો લઈ ને આપડા પૈસા નંબર ખાતા નંબર જાણવા માંગે છે એ આ બધું બહ જાણવું જરૂરી છે ઓનલાઈન શોપિંગ જેમ ફાયદા છે એમ તેના ગેરફાયદા પણ છે
હા અને અમુક વાર તમે ઓનલાઈન શોપિંગ કરતા હશો તો એમાં ઘણીવાર એવા કેસ બન્યા છે કે તમને કોઈ પ્રોડક્ટ એક્સપાયરી ડેટ વાળી આવી જાય અને કોઈ એમાં ધ્યાન મોસ્ટ ઓફ ધ્યાન રાખતું નથી એટલે એમાં ઘણીવાર એક્સપાયરી ડેટ વાળી બ ત ઓનલાઈન શોપિંગમાં મળી જાય છે અને તેના લીધે શરીરને ખુબ નુકસાન થતું હોય છે
આપડણે જાણીએ છેએ કે જરૂરી છે આપડણે એમ સમજીે કે ઓનલાઈન મંગાવએ એટલે બધું ફ્રેશ મળે છે બધું સારું મળે પણ આપણી જવાબદારી એ પણ છે કે આપણે વસ્તુ આવ્યા પછી એને ચેક કરવી એની ડેટ ચેક કરવી એને બેચ નંબર કે બધું ડિટેલ્સ ચેક કરીને પછી એને યુઝ કરું આપણે જેટલી ફેસિલિટી મળે છે એના પ્રત્યે પણ આપણે જાગ્રત રહેવું જરૂરી છે કે આપણે કામની વસ્તુ મળી ગઈ પણ હવે એને ચોખ્ખી છે વ્યવસ્થિત છે આપણને વપરાવા યોગ્ય છે કે નહી એ જરૂરી જોવું આપડે એમ કે મળી ગઈ સારી જ હશે એવો વિશ્વાસ પણ મૂકી દેવો જરૂરી નથી આ આંધો વિશ્વાસ મૂકવો પણ ખોટું છે આપણે ચેક કરવું જ ખાસ જરૂરી છે આના માટે આપણે ટેવાવું જ જોઈએ જો ઓનલા ઓનલાઈન શોપિંગ આપણે કરવી હોય. તો.
બરોબર છે અને આ ટોપિક પર આપની સાથે વાત કરવામાં ખુબ આનંદ આવ્યો. આપડી પાસેથી ઘણી એવી બધી નવી વસ્તુઓ જાણવા મળી.
મને પણ ઘણી વસ્તુ જાણવા મળી અને મળ આપની સાથે વાત કરવાથી આનંદ થયો થેન્ક યુ.
હા આવજો.
બાય.